હાલો
હલો
કેમ છો?
બસ બહુ મજામાં તમે કેમ છો
અરે બઉ જ મજામાં બઉ બઉ બઉ મજામાં આજ તો મને બઉ તમે યાદ આવ્યા આજે હું છે ને મારા કોલેજ સાઈડ ગઈ તી તો મને એવું થયું કે ઓહો હો હો પેલા આપડે કેવા સરસ કોલેજમાં ભયના હતા કેવી કોલેજની મોજ માની હતી મને એમ થયુ ચાલો તમારી સાથે આજે કોલેજની લાઈફ ની વાત કરું કે આપડી કોલેજ લાઈફ કેવી સરસ હતી એમ કોલેજમાં તો હું સૌથી પહેલા ગઈ ને ત્યારે મને આમ સૌથી પેલું એવું થયું કે બધી સ્કૂલ માં પેલા આપેડે જતા તો ટીચરોથી ડર લાગતો આપડે લેકચરમાં સતત બેસવું જ પડતું હતું પીરિયડ પૂરો થાય પછી જ આપડે ઊભા થઈ શકીએ ત્યારે કોલેજમાં તો એવું કઈ નહોતું ઘણી વાર હું જોઉં કે પ્રોફેસર આપડો લેક્ચર લેતા હોય તો ઘણા ને ન બેસવ હોય તો પાછ છલા દરવાજા થી બહાર નીકળી જાય તો મને નવાઈ લાગતી કે ઓહો હો હો આવું નીકળી જવાતું હશે પર પછી ખ્યાલ આયવો કે કોલેજ લાઈફમાં તો થોડુંક ફ્રીડમ તા હોય ત્યાં સ્કૂલ જેવું વાતાવરણ ન હોય કોલેજ અને સ્કૂલનું વાતાવરણ સારું અલગ હોય છે તો કોલેજમાં આવો આનંદ જોઈને મને એમ થયુ વાહ હવે આપડે સ્વતંત્રતા મરી આપણને એવું લાયગું મને કે ના ખરેખર આ કોલેજ લાઈફ કેવાય અને કોલેજમાં તો હું કેવું સ્કૂલમાં તા બધા ડ્રેસ પહેરીને જવા પડતા હતા કોલેજમાં તો એવું કઈ જ ની અને કોલેજમાં દરેક કોઈ પણ જાત નો ડ્રેસ પહેરો અને અમારી સવારની કોલેજ હતી શું મજા આવતી કોલેજમાં સવારે જતા હોય સૌથી પહેલા તો અમારે ત્યાં બાર લારી લઈને એક બેન ઊભા રહેેતા હતા એ જમરૂક અને કાતરા વેચતા તો હું ત્યારે મારા પપ્પા મને પચીસ પૈસા વાપરવા આપતા એ પચીસ પૈસા નો હું એક જમરૂક લેતી ને પછી રિસેસમાં ખાતી ત્યારે તે બે લેકચર પૂરા થાય ત્રણ લે ચર પુરા થાય એટલે બ્રેક આવેે ત્યારે હું બ્રેકમાં આવીઈ જમરૂક ખાતી તો મને બહુ આનંદ થતો ઓહ આપડા પૈસા નો આપડા પચીસ પૈસા ન જમરૂક લીધું હો કેવી મજા આવી એમ ખરેખર અને કોલેજમાં જ્યારે પ્રોફેસરો આવે ત્યારે પહેલાં તો આપડે ટીચરો આવે એટલે ઉભા થઈ જવાનું હોય અને ટીચરોને આપણે નમસ્કાર બોલીએ પ્રણમ બોલીએ કે જો કઈ બોલતા હોય એ કોલેજમાં તો તો આવું કાંઈ જ નહી એમ મને બહુ ગમતું કોલેજ નું મને એમ થયું કે આ કોલેજ લાઈફ મારી એ કે એવી રહી. કે જે આપડ બચપનમાં જે ફ્રીડમ નહતી કોલેજ લાઈફમાં ફ્રીડમ તાવી તો એમ થયું કે ના ના આ લાઈફ તો આપણે એ માટે કાયમ માટે રેવી જોઈએ. શું કેવું છે તમારું.
સાવ સાચી વાત સાવ સાચી વાત. તમે તમારી વાત કરતા હતા ને મારી નજર સામે થી પિક્ચર ની જેમ જાણે કોલેજ લાઈફ પસાર થતી હતી. આપડે નાનકડી યુથ આમ છોકરી માટેની યુવતી બની ગયા હોય કોલેજ આમ જાણાવું. એકદમ મોટી થઈ ગઈ છું એવી જે ફિલિંગ આવે ને કે હવે તો મારે મારી જવાબદારીથી બધું ભણવાનું છે. ના સ્કૂલમાં હોયએ ત્યાં સુધી મમ્મી પપ્પા આપણને બેટા તે શું લખ્યું. કારણ કે બાર ધોરણ સુધી ન મમ્મી પપ્પા આપણને ભણાવી પણ શકતો. પણ કોલેજ પછી જાણે આખું બધું બદલાઈ જાય છે. આપણે આપડી રીતે યુનિફોર્મ જતો રહે સૌથી પહેલા તો એનો આપણને આનંદ હોય. કે હવે નવા નવા ડ્રેસ પહેરવા મળશે પણ આપણે એક મર્યાદા હતી આપણા આપડા જનરેશનમાં કે અમુક રીતે જ ડ્રેસ પહેરવાના અત્યારે તો મિની સ્કર્ટ ને કેટલી જાતના ડ્રેસ બધા પહેરતા હોય છે અત્યારે કોલેજલે પણ અત્યારે થોડું ઉચ્છ્રંખલ વાતાવરણ થઈ ગયું છે આપણી વખતે એટલું બધું નહોતું. પણ તોય જે યુનિફોર્મ ને બધું પહેરવાનું હતું એમાંથી જે મુક્તિ મળે ને એનો આપણને ખુબ આનંદ હતો. કોલેજમાં આપડા સમયે જવાનું એ બંક મારવાનો પણ આનંદ હોય. કે આજના આ બે પીરિયડ નથી ભણવા આપડે ચલો આ બે પીરિયડમાં લાાઈબ્રેરીમાં બેસીને આપણે કંઈક વાંચીએ ભણવાનું જ વાંચવાનું એવું નહીિ આપણે મનગમતુંત લઈને પણ ત્યાં વાંચી શકીએ. અમે બધી ફ્રેન્સ ભેગી થઈને લાયબ્રેરી માં બેસી જતા. અને સૌ એકબીજા ની યાર ગમતા પુસ્તકો ની વાતો કરતા. કે તે કઈ વાર્તાને જો મેં વર્ષા અડાલ જને વાંચી તો કે મેં ચંદ્રકાંત બક્ષી ને વાંચ્યો મેં એની આ વાર્તા વાંચી. અને જે આનંદ આવતો આ હા હા હા હા એની તો મજા જ જુદી મારી એક ફ્રેન્ડ છે ને ખીચામાં રોલ ક્રીમ ભરીને આવે ચાર પાંચ રોલ ક્રીમ ભરીને આવી હોય. પછી બે ઈ ખાય ને ત્રણ મને આપે એને ખબર કે આને રોલ. બ ભાવે છે અને હું એની માટે ખારી બિસ્કીટ લઈ જતી એને ખારી બિસ્કીટ બહુ ભાવતી. ઈ જે શેરિંગ કરીને ખાવાનો આનંદ હતો એની મજા જ જુદી છે. કોલેજ ની કેન્ટીનમાં એ બેસીને ક્યાં ખાઈએ. પણ થોડુંક ફિકકું લાગતું ખાવાનું અમે ઘરેથી નાસ્તો લઈને આવતા ઘણી બધી વાર. અને કોલેજ ના ધાબા ઉપર ચડી સૌથી ઉપર અને ત્યાં બેશીને ને ઉભારીને બહારનું વાતાવરણ માણતા તા વાતો કરતા કરતા અમે નાસ્તો ખાતા પછી આવીને પાછા કોલેજ ના લેક્ચરમાં અમે પુરવાય છીએ. અને કોલેજના પ્રોફેસરો પણ મિત્ર ભાવ આપણી સાથે રહે. શિક્ષક છે ને આપણેે વિદ્યાર્થી છીએ ઈ ભાવ કોલેજમાં આવ્યા પછી પૂરો થઈ જતો. તો એ દરેક શિક્ષકો સ્ત્રી હોય કે પુરુષ એ આપણી ય્યારે મિત્ર ભાવે વર્તે અને સરસ રીતે બધું. જેટલું તમે સરસ રીતે એની પરથી ખેંચી શકો એટલું તમે ખેંચી શકો પણ ભણવાનું તમે બધું માણી શકો એમની પાસે અને કોક વાર શિક્ષકો હોય તે પ્રોફેસર હોય તે મૂડમાં હોય તો ચાલો ને આજે ભણવાનું એક બાજુ મૂકો અને એ લોકોએ પોતાની યંગ એમની યંગ એજ ની બધી વાતો ચાલુ કરીને આપણે. એટલી બધી જૂની જૂની વાતો કરે તો આપને એમ થાય કેવું સરસ એ લોકોને પોતાનું બધું યાદ આવતું હોય ને કે અમે કોલેજમાં આમ કરતા અમે કોલેજમાં આમ કરતા તો અમારા બે ત્રણ પ્રોફેસરો તો એટલા બધા આનંદી હતા કે એમની પોતાની વાતો કરીને અમને આમ જાણે અમે એના નજીક ના મિત્ર હોઈએ ને એવું અમને ફીલ કરાવી દી થી પછી પ્રવાસ થાય ત્યારે પ્રવાસ માં એ બહુ જ મજા આવતી જાણે આમ આપણે મોટા થઈ ગયા છીએ અને આપણે સરસ મજાનો એમાં મને ગીત ગાવાનો બહુ શોખ હતો તો એ અમારા પ્રોફેસર બેન ખબર હતી કેમને ગીત બહુ ગમે છે તો રાતની ટ્રેન હતી એં કે બેન તમે ગીત ગાઓ તમે એક ગીત પસંદ કરીને ગાયું ને પિનડ્રોપ સાયલેન્સ થઈ ગય અને જેવું ગીત પતિયુ એ ભેગું આખા ટ્રેન ના ડબ્બામાં તાળીઓના ગડગડાટ છવાઈ ગયા હતા એ વખતે અવાજે કેટલો આપડો મીઠો હોય અત્યારે તો આ બધી યાદ થઈને રહી ગઈ છે પણ જયારે યાદ કરીએે ત્યારે તાજા થઈ જવાય છે ખરું કે નહી કોલેજ જીન ની યાદો આપણને મળાવી બહુ ગમે કે નહી
અરે બહુ જ મજા આવે બહુ જ મજા આવે આપણા સંતાનોને કહેવાની કેવી મજા આવે આપણને અમે અમારા સંતાનોને એમ ઘની વાત કહીએ કે અમારી કોલેજ લાઈફ તો બહુ મસ્ત હતી બહુ સરસ હતી એમ અને હું તો આર્ટસ માં ભણી એટલે આર્ટસમાં શું હોય છે ભણવાનું હોય છે પણ એટલું બધું ટેન્શન નથી હોતું મારી દિગરી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ લાઈન લીધું એટલે એને બહુ જ સ્ટડી પહોંચે છે તો એ સતત સ્ટડીમાં સ્ટડીમાં સ્ટડીમાં જ હોય છે ત્યારે હું એમ કવું કે અમારી આર્ટસ લાઈન કેવી સરસ હતી મેં કીધું અમારે કોઈ ભણતા ખરા પણ એવું ટેન્શન નહતું એટલી જવાબદારી નહોતી કે ઘરે આવ્યા પછી એટલું બધું વર્ક નહોતું કરવું પડતું અને અમારે એક પ્રોફેસર તો એટલા સરસ હતા કે અમાર તર્કશાસ્ત્ર લેતા અને અમને ઓરલી ભણાવતા કે અમારે બુક ખોલવાની પણ ના જરૂર પડે કે ના અમારે બુક લેવાની પણ જરૂર પડે મને ખરેખર આજે સર ને બહુ યાદ આવે છે કે ના એ સર કેટલું સરસ ભાડાવ્યું અમાર અમને આવા સર તો કોઈ દિવસ અત્યારના સમયમાં કોઈ ન મળે ખરેખર પેલાના આપણા પ્રોફેસરો એટલા સારા હતા ખરેખર કે એ છોકરાઓને શિક્ષણ પૂરેપૂરું આપતા આજકાલના જેવા નહોતા આજકાલના જેવા છે પણ નહી પેલાના જે પ્રોફેસર તો ખરેખર આપને નમસ્કાર કરવાનું મન થાય પ્રણામ કરવાનું મન થાય કે ના ખરેખર સેલ્યુટ છે એને અને તમે કયો છ એજ રીતે હું ઘણી વાર જતી ને ત્યારે કોલેજ ના બ્રેકમાં કેન્ટીનમાં જાાવ અને બધી કેન્ટીન મા બેસિયે કેન્ટીનમાં બેસી અને એટલી મોજ કરતા એટલી આનંદ કરતા કે વાહ ભાઈ વાહ અને મને ખાસ તીખી અ સેન્ડવીચ અને રોલ ક્રીમ બહુ જ ભાવતું એટલે તીખી સેન્ડવીચ અને હું રોલ ક્રીમ લેતી અને એ બેને તીખું અને ગયળું બંને ખાવાની જે મજા આવતી આ હા એમાંય વરસાદ હોય ને ત્યારે તો એ તીખી તીખી સેન્ડવીચ બહુ મજા આવતી મને બહુ ખરેખર અને અમારા તો સાંસ્કૃતિક પ્રોગ્રામ એટલા સરસ હતા અને ઘણી વાર કોઈ પણ પિકનિક એ સરસ લાગતી અમને પિકનિકમાં લઈ જતા તો પિકનિક અચ્છા કોલેજ તરફથી તો લઈ જાય તો અમે અમાર ગ્રુપ પણ અમારી રીતે તૈયાર થઈએ કે ના ના ચાલો આજે આપડે અહીંયા ફરવા જઈએ ચાલવા આજે અહિયા આ સાઈડ જઈએ, ઘણી વાર પિચર જોવા જઈએ તો એ રીતે ત્યારે બધી રીતની સ્વતંત્રતા મળી હોય ને આપણને સ્કૂલમાં એટલી એકલા ના જવા દેતા પણ કોલેજમાં આવ્યા પછી આપડા માતા પિતા આપણને જવા દે બધી જ જગ્યાએ તો અમે પિચર જોવા પણ જતા અને અને અમારી રીતે ખુબ બધે ફરવા જતા કે આજે આપડે આ હોટલમાં જમવા જઈએ કે આજે આપડે ક્યાંય બહાર આઉટિંગ કરીએ ને કોલેજ વાળા તો એની રીતે અમને પિકનિક કરવા લઈ જ જતા. પણ અમારે એમ થાય ઘણી વાર કે હાલો હું અને બધું સર્કલ આપણું ભેગું થઈએ. તો ગમે ત્યારે ગમે એને ફોન કરીએ, કે ચાલો આજે આપણે અહીંયા જઈને બેસીએ. આજે કોફી શોપમાં જઈને બેસીએ, મજા આવતી. અને આજ રીતે અમારી જિંદગી પસાર થતી ગઈ અને અમને ખૂબ મજા આવી તો અમા અમારા ત્રણ વરસ વયા ગયા. કોલેજમાં એ ખબર જ ન પડી અમને. ને સાંસ્કૃતિક પ્રોગ્રામે અમે એટલા જ સરસ કરતા કે વાત પૂછોમાં. અને સાંસ્કૃતિક પ્રોગ્રામમાં મેં પ્રાચીન ગરબામાં ભાગ લીધો તો. સિંધુની સમણા માં બેઠી આ છે બેઠી, એટલું મસ્ત તમે પ્રાચીન ગરબો કયરો તો. કે આજની તારીખે હું ફોટો જોઉં ને ત્યારે સ્ટેજ ઉપર હું જે ગરબો લેતી તી મને યાદ આવે. મને ગરબાનો બહુ જ શોખ, નાટકનો પણ એટલો જ શોખ. બરાબર ને બેન? તમને કેવો શોખ છે એનો?
તમે હું આમ સપના ના ઓલામાં જ માં હાલતી તી તમે વાતો કરતા તા ને. તમે નાટક ની વાતો કર્યા ત્યારે મેં રામાયણ નાટક ભજવેલું એ મને યાદ આયવું. તમે ગરબા ની વાતો કરતા તા ત્યારે હું અહ સ્કૂલ, કોલેજો ના ગરબામાં અમારા મહિલા મંડળ અહીંના લગ્ન પછી મહિલા મંડળના ગરબામાં. કાયમ પેલો, બીજો નંબર તો આયવો જ હોય એ બધું હું યાદ કરતી તી. ધરતી ઉપર આપડો પગ છબે નહીં, ગરબો ચા જેવો ઢોલ ની શરૂઆત થાય. ઈ ભેગા આપડા પગ જાણે આમ-આમ થરથરી ઉઠતા એકદમ ધરતી ઉપર ટકે જ નહી, એટલા બધા, હવે શરીરમાં શક નથી રહી, પણ મન જો એવું જ ચંચલ રું છે કે ચાલો ગરબા કરીએ ચાલો આમ કરીએ. પછી બે પાંચ મિનિટમાં થાકી જવાય છે હવે. પણ ઈ વખતે જો આપણે જે મનમાં વિચાર આવ્યો એ પ્રમાણે ન કર્યું હોત, તો આજે કેટલું વસવસો થાય. આજે ગરબો તો એટલો જ ગમે છે પણ કરી નથી શકતા. તો પસ્તાવો નથી થતો કે ના આપડણે પૂરું મન ભરીને માણી લીધું છે. લગ્ન પેલા માતા પિતા એ બધી છૂટ આપ પેલી કે જાતું તારી આટલી આટલી મર્યાદાઓ રાખવાની આટલું આટલું ધ્યાન રાખવાનું. સ્કૂલ ના સમય દરમિયાન આપણને ઘડી દીધા. તે તું આ રીતે કરજે આ રીતે વરત જે. તો કોઈ તારું નામ નહી લે થોડી જ મજબૂત બનજ જબરી બનજ. આ વસ્તુ ખરાબ છે આ વસ્તુ સારી છે, બધું શીખવાડી દીધેલું. પછી કોલેજમાં આપડે ઘડાઈ ગયા એટલે માતા પિતા એ વિશ્વાસ મૂકી દીધો આપ ઉપર અમુક વસ્તુ ના બનવી જોઈએ બાકી તું તારી રીતે જીવ જા. તો એ એટલા આનંદ થી અમે જે કોઈ ભાર વગર નું ભણતર, અને ભાર વગર ની દુનિયા, એટલું સરસ અમે જીવ્યા છીએ મન મૂકીને આનંદ કર્યો છે, ત્યારે છોકરા છોકરી વચ્ચે મૈત્રી વ અમારા સમયે નહોતી. પણ અમે બહેનો બધી દી બધી લેડીઝ મિત્રો બધી ભેગી થઈને છે આનંદ કર્યો ગરબાના ગ્રુપ કરીએ અમે ઘોડાખૂલ કરીએ અમે પછી પિકનિક પાર્ટી કરીએ અમે પાર્ટી એ ટલે અમારે કેવું ઓય કે ચાલો આજે પાર્ટી કરવા જીએ તો મે અ-અ-અ ગાંઠિયા એલેટ ત્યાં પેલું કહેવાય ગાંઠિયા અને પાઉ. પાઉ ગાંઠિયા લસણિયા ગાંઠ થ્યય એટલા સરસ આવે ઈ અમે ખાવા જીએ પછી આઈસક્રીમ ખાવાનું ઈ અમારી પાર્ટી થેય ગીઈ મહિનાના આપણને ત્રીસ રૂપિયા વાપરવા મળતા હોય ત્રી-ત્રીસ રૂપિયા માંથી દસ રૂપિયા જ મહિને વાપરી વીસ રૂપિયા ની બચત કરવાનો જે આનંદ અતો ઈ તો આપ પણને આમ કલ્પના કરે તો આમ થાઈ ઈવખતે બચત કેટલી ગમતી આપણને તો ઈ બધું ઈ તા અત્યારે તાજ્જા થઈ જવે આપડાથી એમ થાય કદાસ સરસ સમય માણી લીધો છ. હવે કદાચ આ કશુંહી ની માણવા મળે તો વાંધો નથી આવતો. અને આપડે જે માનીને આયવા ઈ બધું આપડે આપડા બાળકોને આયપુ મેં મારા બાળકોને મા-મારી